કેમ છો?
મજામાં તમે કેમ છો?
હું પણ મજા માં છું. અ હું પણ મજામાં છું આજ મને તારી સાથે દીકરા દીકરી. દિકરી ભેદભાવ આ વિષય પર વાત કરવાની છે. તો મને લાગે છે કે આ વિષય સમાજ માટે ખુબ મહત્વનો છે ને- -
હા બિલકુલ સાચું મુલગ- - દીકરા દીકરીઓ વચ્ચેનોો ભેદભાવ આપણને સમજણ જો ન અને દુઃખ સમસ્યા છે ઘના પરિવારમાં આજ- - પણ ીકરા ન વધારે મહત્વ આપવામાં આવે છે અને દીકરી ન જોુ સમજાવવામાં આવે છે- -
અ હા એ સાચું છે બાલક દીકરો દીકરો હોય કે દીકરી- - બંને સમાનો હોવું જોઈએ પણ ઘણી વાર દીકરાને વધારે પ્રેમ વધારે- - તંત્ર વધારે ખર્ચો અને વધારે અવસર મળે છે જારે- - દીકરી માટે નિયમ મરદત અને ઓછો અવસર રાખવામાં આવે છે ને- -
બિલકુલ હા ભેદભાવ ફક્ત અ્યા નથી પણ દીકર દીકરીના- - આત્મવિશ્વાસ શિક્ષણ ભવિષ્ય સમાજની પ્રગતિ બંને અસર કરે છે- -
પહેલું તો એક દીકરા દીકરી ભેદભાવ એટલે શું છે?
જયારે પરિવાર અથવા સમાજમાં દીકરા અને દીકરી સાથે સમાન વર્તન ન થાય દીકરાને વધારે મહત્વ આપવામાં આવે છે. મા બાપ મા અને દીકરાને ઓછી માનમાં આયે. ત્યારે એને દીકરા દીકરી ભેદભાવ કહે.
એટલે દીકરાને ઘરનો વારસ અને દીકરીને ભાર સમજાવવાની માનસિકતા પણ આ ભેદભાવ નો ભાગ છે ને
હા એકદમ.
આ ભેદભાવ કેવા કેવા રૂપે જોવા મળે છે?
ઘણી રીતે જોવા મળે દીકરા ને સારા સ્કૂલ માં મૂકવો દીકરીને નહી દીકરાને પૌષ્ટિક ભોજન આપો દિકરી ને નહિ દીકરીને ઓછું દીકરાને બહાર જવાશેરતરા દીકરીની રોકટોક દીકરાના શોખ પૂરા કરવામાં દીકરીને નહી. દીકરાને પ્રોપર્ટી માં અધિકાર આપો. દીકરીનું ઓછું માને ઘરકામ ફક્ત દીકરી પાસે કરવા આવ.
હા આ બધા રોજ રોજિંદગીમાં થતું હોય છે ને
બિલકુલ
હ તારા મતે આ ભેદભાવની શોચ ક્યાંથી આવી
ઘણા કારણો છે જૂની પરંપરા, સમાજની માન્યતાઓ, દહેજ પ્રથા વંશ દીકરી ચાલશે એવો વિચાર અને માન્યતા કે દીકરો વૃદ્ધાસ્તમ માત્ર માતા પિતાને સહારો બનશે
પણ આજ આજ સમય બદલાયો હતો છે ને તો દીકરીઓ પણ માતા પિતા ની બરાબર સેવા કરે છે અને કમાઈ કરે છે અને પરિવાર નું નામ રોશન કરે છે
એકદમ
હા શિક્ષણમાં પણ ભેદભાવ કેવી રીતે થાય છે?
ઘણા ઘરમાં દીકરાને કોલજ સુધી ભણાવવામાં આવે છે પણ દીકરીને એને પરવાનગી જ છે કહીને ઓછું બનવામાં આવે છે ક્યારેક દીકરી હોશિયાર હો છ એને આગળ ભણવા નથી દેતા
હા આ ખુબ દુઃખદ છે પણ શિક્ષણ બંને માટે સમાન હોવ જોઈએ ને
બિલકુલ શિક્ષણ થી જ દીકરી આત્મનિર્ભર બની શકે
ઘણા ઘરમાં દીકરી પાસે જ ઘરકામ કરાવવામાં આવે છે એ વિશે શું કહીશ તું
આ શીખવું ખરાબ નથી પણ ફક્ત દીકરીને જ કામ કરવા અને દીકરાને ફક્ત આરામ આપવો એ ગલત છે ઘરની જવાબદારી બંને જ હોવી જોએ
હા દીકરા એ પણ રસોડું અને સાફ-સફાઈ ઘરની મદદ આ બધું શીખવું જોઈએ ને
એકદમ
હા ક્યારેક ભોજન અને આરોગ્યમાં પણ ફરક કરવામાં આવે છે ને
હા ઘણા ઘર માં સારું દૂધ ‌ ફળ ડ્રાયફ્રૂટસ દીકરાને આપવા અને દીકરીને ઓછું બીમાર પડતું દીકરાને તુરંત ડોક્ટર પાસે લઈ જાય દીકરી ની કઈ થઈ જશે આ પણ ભેદભાવ છે
હા સ્વાસ્થ્ય માટે બંને સમાન મહત્વના છે ને
બિલકુલ
દીકરાને સ્વતંત્રતા અને દીકરીને નિયમ આપ પણ ભેદભનો ભાગ છે કે
હા દીકરો રાત સુધી બહાર રહેતો ચાલે પણ દીકરીની જલ્દી આવ દીકરો મિત્રો સાથે ફરી શકે પણ કરીને રોકો સુરક્ષા જરૂરી છે પણ નિયમ સમાન હોવો જોઈએ.
હા વિશ્વાસ અને માર્ગદર્શન બંને સમાન મળવું જોઈએ ને.
એકદમ.
હ ઘણી વાર લોકો દીકરીને બહાર સમજે છે તું શું કહીશ?
દીકરી ક્યારે પણ ભાર નથી એ પરિવાર ની ખુશી છે પ્રેમ અને તાકાત છે. આજ દીકરીઓ ડોક્ટર, ઇન્જનિયર, ટીચર, પોલીસ ઓફિસર ઓફિસર બિઝનેસમેન બધું બની રહી છે.
હા ઘણા ઘરમાં દીકરી જ માતા પિતાનો સૌથી મોટો સારો બને છે ને.
બિલકુલ બિલકુલ.
શું આ ભેદભાવ ફક્ત દીકરીને જ નુકસાન કરે છે કે?
નહી દીકરાને પણ નુકસાન કરે છે. જયારે દીકરાને શિપડામાં આવે તું તને બધું મળશે ત્યારે ત્યારે એ અહંકાર કે જિમ્મેદારી અથવા અસમાનતા આવી શકે એટલે સમાનતા બને બંને બધા માટે જરૂરી છે.
અને વાહ આ તો ખુબ મહત્વની વાત છે.
હા.
હ હ દીકરા દીકરીનો ભેદભાવ સમાજ પર શું અસર કરે છે
આથી સ્ત્રી શિક્ષણ ઓછું થાય. સ્ત્રીઓ આર્થિક રીતે નબળી જ રહે. આત્મવિશ્વાસ ઘટે. સ્ત્રી ભ્રૂણહત્યા જેવી બુરાઇઓ વધે અને સમાજમાં અસંતુલન પેદા થાય જે સમાજ દીકરી ના સન્માનના આપતો એ સમાજ પૂર્ણ પ્રગતિ કરી શકતો નથી.
હા સમાજની પ્રગતિ માટે સ્ત્રી પુરુ સમાનતા જરૂરી છે ને.
બિલકુલ.
હા માતા પિતા શું કરવું જોઈએ એના માટે?
દીકરા દીકરી બને સમાન પ્રેમ આપો શિક્ષણમાં સમાન અવસર આપો ઘરકામ બંને સંપત્તિ માં સમાન અધિકાર આપો દીકરીને આત્મવિશ્વાસ અને સમર્થન આપો. દીકરાનો પણ સમાન અને સમાનતા શીખવાવો.
હા બદલવા ઘરથી જ શરૂઆત થાય ને.
એકદમ.
હા ભેદભાવ દૂર કરવામાં અ શિક્ષણ કેવી રીતે મદદ કરે?
શિક્ષણથી વિચાર બદલે જયારે બાળકો નાની ઉંમર થી સમાન તા આદર અધિકાર અને જિમ્મેદારી શીખવામાં આવે ત્યારે સમાજ ધીરે ધીરે બદલાઈ શકે.
બિલકુલ હા સ્કૂલ અને ફેમિલી બંનેની ભૂમિકા મહત્વની છે ને
બિલકુલ.
હા દીકરીને આત્મવિશ્વાસ કેવી રીતે આપી શકો
એની બાત સંભળાવી અને નિર્ણય લેવા પ્રોત્સાહન આપવું શિક્ષણ અને કૌશલ્ય માટે અસર આપવો. એની સફળતા પર ગર્વ રે કરો અને એને એ ભાવના આપો કે તું કોઈ થી ઓછી નહી.
વાહ આ ખુબ સુંદર વિચાર છે.
ધન્યવાદ.
હ શું દીકરીને કાનૂન પણ સમાન અધિકાર મળેલા છે?
હા આજે દીકરીને શિક્ષણ સંપત્તિ સુરક્ષા વિવાહ રોજગાર ઘણા ક્ષેત્રોમાં કાનૂન અધિકાર મળ્યા છે પણ ફક્ત કાનૂન કાફી નથી માનસિકતા બદલી પણ જરૂરી છે.
હા કાનૂન કા કાગળ પર હોય અને વ્યવહાર માં ભેદભાવ ચાલતો રહે રહે તો ઉપયોગ ઓછો થાય ને
એકદમ
હા તારા માટે દીકરી પરિવાર માટે શું છે?
દીકરી પરિવાર નું ગૌરવ સંવેદના પ્રેમ અને શક્તિ